હલો.
હા, કેમ છો મજામાં?
બસ મજામાં છે, તમે કેમ છો? સ ગ હા, બસ જમી લીધું તમે જમ્યું?
હા, બસ જમી લીધું. તો મને લાગે છે કે જીવનમાં દરેક દરેકે કોઈ પ્લાન વગર મુસાફરી કરવી જોઈએ તારું શું કેવું છે?
હા હું પણ એજ માનું છું ઘણી વખત વધારે પ્લાનિંગ કરવાથી આનંદ ઓછો થઈ જાય છે
હા સાચું છે દરેક મિનિટનું શેડ્યુલ બનાવો એ તો નવી વસ્તુઓને શોધવાની તક ઓછી થઈ જાય છે
હમ એક દિવસ સવારે જ નક્કી કરીને નીકળ જવું એ પણ એક અલગ જ મજા છે
હા કોઈ એક નાનકડા ગામમાં પહોંચી જઈએ ત્યાંની ગલીઓમાં ફરીએ અને સ્થાનિક જીવન જોઈએ
ઘણી હા ઘણી વાર આવી જગ્યાઓ મોટી પ્રાઇવેટ
પ્રાાઈવેટ ના જગ્યાઓ કરતા વધારે યાદ થઈ જાય છે હા સાચી વાત છે કારણ કે ત્યાં બધું જ સ્વાભાવિક હોય છે ને એટલે
અને કોઈ પણ અપેક્ષા પણ નથી હોતી
હા અચાનક મુસાફરીઓમાં સૌથી મોટો ફાયદો શું લાગે છે તને
મન હળવું થઈ જાય છે જવાબદારીઓથી થોડું વિરામ મળે છે
સાચી વાત છે રોજ એકના એક રૂટીન જીવતા હોઈએ ત એમાં થોડો બદલાવ જરૂરી છે
મને તો રસ્તામાં મળતા લોકો સાથે વાત કરવ
વાત કરવી બહુ જ ગમે છે હા કારણ કે દરેક વ્યક્તિ પાસે કંઈક અલગ વાર્તા હોય છે
હમ અને ઘણી વખત એ વાર્તાઓ આપણને કંઈક શીખ શીખવી જાય છે
હા કેમકે અચાનક મુસાફરીમાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ
બહુકુલ નહી તો ફરી આપણે એજ દુનિયામાં ફસ્ટ થઈ જઈએ
હા તેના બદલે આસપાસ શું ચાલી રહ્યું છે એ જોવું જોઈએ આપણે
કોઈ ચાની દુકાન પર બેસીને લોકોનું જીવન જોવું એ પણ એક અનુભવ છે
આપણે ઘણીવાર ઝડપમાં જીવતા થઈ ગયા છેી અને અચાનક મુસાફરી આપણને ધીમા થવાનું શીખવે છે, સાચી વાત છે શું આવી મુસાફરી એકલા કરવી સારી છે કે સાથે
બંનેની પોતાની મજા છે
કઈ રીતે
એક એકલા જઈએ તો પોતાને સમજવાની તક મળે સાથે જઈએ તો યાદો વેચાઈ શક ઓકે
હા સાચી વાત હોઉ બંને સુંદર અનુભવ છે
મને તો ન
પણ સુરક્ષા ને ધ્યાન રાખ રાખવું જોઈએ એમાં આપડે.
હા, એ સૌથી મહત્વનું છે.
હા અચાનક મુસાફરીમાં ઓછો સામાન લઈ જવો જોઈએ આપડે.
જેટલો
જેટલો ઓછો સામાન એટલી વધુ
સ્વત તંત્રતા.
ચું હ ઘણા લોકો જરૂર કરતા વધારે સામાન લઈ જતા હોય છે.
અને
મુસાફરી નો હેતુ હળવાશ અનુભવવાનો હોય છે.
માત
માત્ર ફોટા લેવા માટે નહીં હા, સાચી વાત છે આજકાલના લોકો દરેક ક્ષણ કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત રહે છે.
હા. પણ કેટલીક ક્ષણો માત્ર દિલમાં રાખવી જોઈએ આપડે.
સાચી વાત છે.
અચાનક
હા અથવા રસ્તામાં કોઈ નાનું તળાવ દેખાય તો બી મચા આવી જાય.
હા અથવા કોઈ સ્થાનિક મેળો મળી જાય તો વધારે જ મજા આવે.
હા, આવી વસ્તુઓ ન તો પ્લાનિંગ લખેલી હોતી નથી.
હા એ એજ તો અચા અચાનક મુસાફરીની ખાસ્યતા છે.
જીવંત પણ થોડું એવું જ હોય છે.
હા. બધું પહેલેથી નક્કી નહી જ હોતું જીવનમાં.
હા અને કદાચ એ જ કારણ છે કે જીવન રસપ્રદ લાગે છે.
હા, મર
હા હું પણ એજ માનું છું.
હા કન કારણ કે આ મુસાફરી માત્ર જગ્યા બદલાતી નથ થી વિચાર શ્રેણી પણ બદલી જાય છે આપડી.
અને સાથે ફરીથી જોડે છે.
હા, એ એ તો સૌ થી મોટી ભેટ છે આ વસ્તુની.
છે ખરેખર કેટલીક ક્ષણો યાદો કોઈ પ્લાન વગર જ બની જાય છે.
હા. અને કદાચ જીવનની સૌથી સુંદર મુસાફરીઓ પણ એવી જ રીતે થાય છે.
હા, મને લાગે છે કે અચાનક મુસાફરી આપણને આરામ કરતા પણ વધા-વધારે કંઈક આપે છે.
સાચી વાત.
હા, ઘણી વાર આપણે પોતાના શહેર શહેરની બહાર શું છે એ જાણતા જ નથી હોતા.
તા શું છે દૂર દૂર જવું દૂર જવાની જરૂર નથી નીક નજીક નજીકની અજાણી જગ્યાઓ પણ સુંદર લાગે છે આપણને.
હા, સાચી વાત છે હ ઘણી વાર નાના ગામડાઓમાં બહુ શાંતિ મળે છે.
હા અને ત્યાંના લોકોનું જીવન પણ સ-સફળ હોય છે.
હા, સરળ જીવન જોવાથી પોતાનું જીવન પણ સમજાય છે આપણને.
એ સાચી હ આપણે કે ટલી બધી નાની નાની બાબત બાબતોમાં ફસાઈ જઈએ છે ફરિયાદ કરીએ છીએ એ સમજાય છે.
હા. સાચી વાત છે મુસાફરી આપ આપને આભારી બનાવતા શીખે છે.
હા, મને પણ એવું જ લાગે છે.
હા, અચાનક કોઈ ખેત તરની બાજુમાં ઊભા રહીએ પવનનો આનંદ કેવું લેવો બહુ ગમે મને તો.
હા, શહેરના અવાજથી દૂર જવાની એક અલગ જ મજા છે.
હા, પક્ષીઓનો અવાજ સાંભળવાો પણ એક અનુભવ છે હ.
હા, એકદમ સાચી વાત આપડે રોજિંદા જીવનમાં આવી વસ્તુઓ પર ધ્યાન જ નથી આપતા.
હા સાચું કહ્યું તે.
ઘણી વાર રસ્તો
બથી વિચાર બદ જાય છે હા સુંદર વાત. હા સાચી વાત છે.
હા અચાનક મુસાફરીમાં સમયનું દબાણ ઓછું હોય છે.
હા એટલે તો ઉતાવળ પણ ઓછી રહે છે.
હા અને દરેક ક્ષણો નો આનંદ આપણે લઈ શકીએ છે.
હા પણ શું તને લાગે છે કે આવી મુસાફરી સર્જાત્મક પણ વધારે હોય છે.
હા કારણ કે નવું વાત વાતાવરણ નવો વિચારો લાવે છે આપણા જીવનમાં
સાચી વાત છે ઘણા લોકો મુસાફરી દરમિયાન લખવાનું શરૂ કરે છે. હા અને કેટલાક લોકો પોતાના જીવનમાં જીવનના જે મોટા નિર્ણયો હોય છે એ મુસાફરી દરમિયાન લે છે.
એ હા સાચી વાત છે કારણ કે મન શાંત હોય ત્યારે જ વિચારો શ્રેષ્ઠ થાય છે.
હા મને રસ્તામાં મળતી નાની દુકાનો જોવી બહ ગમે હ.
હા ત્યાં સ્થાનિક સંસ્કૃતિઓ જ પણ જોવા મળે છે આપણને.
હા સ્થાનિક ખોરાક ચાખવો પણ એક ખાસ અનુભવ છે.
હા દરેક જગ્યાનો સ્વાદ અલગ અલગ હોય છે.
હા અને દરેક સ્વાદ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે.
સાચી વાત છે. અચાનક મુસાફરી માણસને ઉસ ઉસ્તુક બના
હા, કારણ કે દરેક દરેક વળાંક પર કઈક નવું મળી શકે છે ને.
જીવનમાં પણ પુશ પુશ
હા નહી તર બધું એક સર ખુદ લાગવા લાગ
લા સાચી સાચું કહ્યું
મને લાગે છે કે ક્યારેક અંતવ્ય કરતા સફર વધારે મહત્વની હોય છે.
હું તો એજ વાત સાચું સંપૂર્ણ સહમ સહમત છું.
કારણ કે યાદો બનવામાં અહ રસ્તામાં બને છે.
અને એ યાદો લાંબા સમય સુધી સાથે આપ સાથ આપે છે.
હા અને અચાનક મુસાફરી આપણને વર્તમાનમાં જીવતા શીખવાડે છે.
હા, હું ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા થોડા સમય માટે દૂર થઈ જાય છે.
હા અને એજ સાચો આરામ કેહેવાય.
ક્યારેક માત્ર ક્યારેક માત્ર નીકળી પડવું એજ એજ પૂરતું હોય છે.
હા કારણ કે દરેક જવાબ પહેલેથી જાણવો જરૂરી નથી હોતો.
કે કેટલીક કેટલીક સુંદર વસ તુંઓ રસ્તામાં
હા અચાનક મુસા તાફરીનો સાચો જાદુ છે હ એ
હા કાય કાયદા કાયદા એક કારણ કે આપણને મુસાફ
આપન ને મુસાફરી હંમેશા યાદ રહી જાય છે હા અને ફરી એકવાર આવી મુસા કરવાની ઈચ્છા પણ જાગી જાય હ. ચાલ મને બો મજા આવી તારા જોડે આ વાત કરવાથી
મને પણ ખુબ મજા આવી તા વાત કરવાથી તારી જોડે
ઓ કે બાય બાય.